હમ કેમ છો હા મજામાં હું છે ને મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ને તો એને પૈસાનું રોકાણ કરવાનું હતું તો એમ મને પૂછતા હતા કે કઈક કઈ યોજનામાં આપણેે રોકાણ કરી શકીએ કે જ્યાં આપણે પૈસા સેફ રયે એમ તો મેં કીધું કે અમુક વસ્તુ તો ખરી છે આપણે ગવર્મેન્ટ યોજના તો ઘણી અ ઘણી બધી છે જેમ કે પોસ્ટમાં ગવર્મેન્ટ તે ઘણી સુખ સુવિધા કરી આપી છે કે જેમાં આપણે સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકીએ ને એમાં આપણે પાંચ વર્ષને માટે પૈસાનું રોકાણ કરી શકીએ. પછી એમાં બી અ અમુક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ તરીકે બી પૈસા મુકાય કે જેમાં આપણે અ પાકીએ ત્યારે આપણને એક સામટા પૈસા સારા એવા મળી જાય જયારે પૈસાની જરૂર હોય ત્યારે અ તો ત તમને બીજી બધી યોજનાની ખબર હોય તો મને થોડી જણાવજો ને તો મારા ફ્રેન્ડ
હા તમારી વાત તો બરાબર છે હમણાં ગવર્મેન્ટ એટલી બધી યોજના લાવે છે કે વાત નહી પૂછો અહ હવે તો લોકોના જેના લોકોના ઘર જેના ઘર છે તો ત્યાં પણ લોકોના જે ઝૂંપડામાં રહે છે લોકોને ઘર પણ બનાઈ આપે છે હવે ગવર્મેન્ટ કે એ લોકોને સંડાસ બાથરૂમથી માંડીને આવી રીતના જેના ઘરને પ્રોબ્લેમ છે તે લોકોને ઘર પણ બનાવી આપે.